હલો.
હેલો.
હલો.
હેલો.
અવાજ આવે છે.
હા આવે છે. કેમ છો.
બસ મજામાં તું કરતા આ હતા.
અ પણ કઈ નથી કરતા. અને મિત્રતા માટે વાત. કરી રીંગ
હા આજે હું તમારી સામે મિત્રતા જેવા સુંદર અને જીવનમાં ખુબ મહત્વ. ધરાવતા વિષય પર મારું વિચાર રજૂ કરવા માટે ઉભો ઊભી છું
હા સારું મિત્રતા માટે વિષેમાં મારા વિચાર હજુ. કરવા જઈ રહ્યું છે. કે મિત્રતા એ જીવનનો અમુલ્ય ખજાનો છે. પેચાન પૈસા સંપત્તિ અને માન સન્માન કરતા પણ, સાચો મિત્ર વધારે કિંમતી હોય છે. સાચો મિત્ર હોય જે આપણા સુખ, સુખમાં હશે ને અને આપના દુઃખ હોવે તો આપને દુઃખમાં આપની સાથે ઉભો રહે.
સાચી વાત હા ઓ તો હૈ જ કેમ કે માણસ એક સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી. જન્મથી લઈને જીવન તથા અંત સુધી તેને કોઈને કોઈ સાથીની જરૂર પડે છે. આ સાથી ક્યારેય માત્રા, માતા પિતા હોય છે. ક્યારે ભાઈ બહેન હોય છે. અને. ઘણી વાર સાચા મિત્ર હોય છે. જીવનમાં ઘણા લોકો મળે છે. હા પણ જે સુખ દુઃખમાં સાથ આપે નેં યોગ્ય માર્ગ બતાવે અને આપણા વિકાસમાં મદદ કરે તે સાચા મિત્ર કહેવાશે
સારી વાત કઈ મિત્રતા હોય છે. કે મિત્રતા તો આપણે વિશ્વાસ જોઈ ને પ્રેમ જોય સમજદારી અને સન્માન પર આધાર રાખે છે મિત્રો વસે કોઈ સ્વાદ ન હો હોવો જોઈએ જે મિત્ર આપને સાસા માર્ગ પર ચાલવા પ્રેરણા આપે ખરાબ આતોથી બચાવે અને જીવનમાં આગળ વધવા મદદ કરે તે જ સાસો મિત્ર કેવાય
સાચી વાત અને મિત્ર ભગવાન ની સુંદર ભેટ છે પેસાથી બધું ખરીદી શકાય પણ સાચો મિત્ર ખરીદી શકાય નથી એવું મિત્રતા પ્રેમ વિશ્વાસ આદર અને નિસ્વાર્થ ભાવ પર ટકેલી હોય છે જે મિત્ર આપણી સુ ખુશી માં ખુશ હોય છે અને દુઃખમાં સાથ નિભાવે છે એ જ સાચા મિત્ર કહેવાય
સાચી વાત કઈ આપ જો ની સાચી વાત કહી આપ જો વિદ્યાર્થી જીવનમાં બી મિત્રતા ન ખુબ મહત્વ છે સારો મિત્રો સાથે અભ્યાસ કરવા કરવાથી જ્ઞાન વધે છે આત્મ વિશ્વાસ આવે ને અને જીવનમાં સફ સફળતા મળે છે આપડે મન એવા મિત્રો બનવું જોઈએ જે બીજાની મદદ કરે ખોટું ન બોલે વિશ્વાસ ન તોડે અને હંમેશા પ્રેમ થી વાત વધે
સાચી વાત અને સાચો મિત્ર ક્યારે પણ અ રાસ્તો બતલાવતો નથી બતાવતો ખરાબ ખરાબ રાસ્તો બતાવતો નથી તે હંમેશા સારા કામ કરવાની પ્રેરણા આપે છે જો આપણા કોઈ ભૂલ કરતા હોઈએને તો આપણે પ્રેમ તે સમજાવે છે જે મિત્ર આપણે ખોટી આદત તરફ લઈ જાય ને તે મિત્ર નથી પણ જો આપણા સાચા માર્ગ ચડાવે તે ચાચા મિત્ર છે
સારી વાત કહી આપણે એટલું કરવું કે કહી કે મિત્રો વગર જીવન અધુરો છે અને હાસી અને છાસી મ જીવન ની છાસી સંપત્તિ છે અને આપણે સાચો મિત મ હોય જે આપણા સુખ માં હશે પણ દુઃખ માં આપણે સમય આપણા ખભા પર હાથ રાખીને હિંમત આપે જીવનમાં પૈસા ના મને પદ ફરી હતી મળી શકે પણ એક વાર સાચું મિત્ર ખોવાઈ જાવ નહી તો તેને પાછો મળવો ઘણો મુશ્કેલ બને છે
હ તો હોયશ ને આ તમને ખબર છે આપણા નાના હોય ત્યારેથી તો અ થી જ શાકામાં મિત્ર બના બનાવવાના શરૂઆત થાય છે સાથે રમવું, સાથે ભનવું, સાથે હસવું અને સાથે સમય પસાર કરવો એ બધું મિત્રતાનો ભાગ છે. બાલપણના મિત્રોની યાદ જીવનભર તાજી રહે છે.
સારી વાત કઈ છે તમને મિત્રતા તો આમે બે વિશ્વાસ પ્રેમ, સન્માન, ત્યાગ અને સમજદારી પર ટકી રહી છે. જ્યાં વિશ્વાસ નથી ત્યાં સાચી મિત્રતા પણ નથી મિત્રો વચ્ચે ક્યારે પણ
બહુ સરસ વાત કહી આજમાં આજના સમયમાં સોશિયલ મીડિયા પર હજારો મિત્ર હોય છે પણ એવા બી એવા બી ઘણા ઓછા મિત્ર જોયો હોય છે મોબાઈલ પર વાત કરવાની કરતા રૂ ગુરુઓ મળેને એકબીજાની મદદ કરવાનું વધારે મહત્ત્વ છે. મિત્રતા કેવલ ફોટો કે મેસેજ સુધી મર્યાદિત ન રહીએ. પણ વિશ્વાસ અને અપનાપન ભરપૂર હોવું જોઈએ.
સાચી વાત કઈ. આજના અને મોબાઈલ અને સોશિયલ મીડિયા ના
હોય તો સોશિયલ મીડિયા પર હજારો મિત્ર હોય છે પણ એમાંથી ઘણા ઓછા મિત્ર સાચા હોય છે મોબાઈલ પર વાત કરવાથી.. કરતા રૂબરૂ મળીને એકબીજાની મદદ કરવું વધારે મહત્વ છે. પણ વિશ્વાસ અને અપનાપન ભરપૂર હોય હોવું જોઈએ. અને આપણા હેલો હેલો.
સાચી મિ
આપ આવાજ આવે છે.
હા આવે છે.
ઇતિહાસ અને પુરાણમાં પુરાણમાં પણ મિત્રતા ના સુંદર ઉદાહરણો મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા આજે પણ દુનિયા માટે આદર્શ માનવામાં આવે છે ગરીબ હોય કે અમીર હોય સાચી મિત્રતા માં ક્યારે ભેદભાવ નથી હોતો.
સાચી વાત બહુ સરસ વાત કઈ તમને. અને આપણા ઇતિહાસ માં પણ ઘણી મહાન મિત્રતા ના ઉદાહરણ જોવા મળે છે. મિત્રતા એવી હોવી જોઈએ. કે જામાં સ્વાર્થ ન હોય પણ સેવા પ્રેમ અને સમર્પણ હોય સાચો મિત્ર ક્યારે પણ આપણને એકલો નથી મૂકતો.
જોઈશ જોવો ને આપણે પણ એવા મિત્ર બનવું જોઈએ કે જે સાચું બોલે, ખોટી આદતોથી બચાવે, મુશ્કેલ મુશ્કેલમાં સાથ આપે અને સફળતા મળે ત્યારે દિલથી ખુશ થાય. આપ તો આપણે અંતમાં તો એટલું જ કવીશ કે સાચો મિત્ર ઈ જીવનની તાકાત છે. વિશ્વાસ મિત્ર નો આધાર છે ને પ્રેમ ને એ મિત્રનો આવો આપને બધા સાચી મિત્ર ને નિભાવવાની પ્રતિક્રિયા કરી કેને પ્રેમ વિશ્વાસ અને સગાથી સમાજને સમાજને વધારે ને સુંદર બનાવો મોકલો.
સાચી વાત અને તમે તો તો હઈશ ને તેના મિત્રતા પ્રેમ વિ વિશ્વાસ આને નિઃસ્વાથ ટકેલી હોય છે જે મિત્ર આપની ખુશી માં ખુશ થાય અને દુઃખ માં દુઃખ દુઃખ ઊભો રહેે છે એ જ સાચા મિત્રો કહેલાવે છે.
સારી વાત કઈ અને મિત્ર મિત્રતા એ મા. સાથે ફરવું વાતો કરવું કે. શું નથી મિત્રતા એ. એકબીજાની ને સમજ સમજવાની સાથે. આપવાની અને. મુશ્કેલી સમમે હાથ પકડી ને ઉભા રેવાની ભાવના છે. સુૂક ના સમય તો ઘણા લોકો સાથે હોય છે. પણ જો ની દુઃખ ના સમય સાજ છોડે નહી જો. જો દુઃખ દુઃખ માં સમય સાથ છોડે ની એ જ સાચો મિત્ર કેવાય. આપડે ઓ. જો ની જીવન માં તો સારા મિત્ર મિલે. તો આત્મવિશ્વાસ વધે છે આપને નવી વસ્તુઓમાં શીખવા મળે છે. મિત્રો આપણી ભૂલ બતાવે. સાચા માર્ગ પર ચાલવાને પ્રેરણા આપે અને સફળતા મળે ત્યારે દિલથી. ખુશ થાય એવા મિત્ર જીવનની સાચી સંપત્તિ છે. આજના સમય મેં જોવ ની ઘણા યુવાનો ખોટ. ખટી સંગતમાં ફસાઈ જાય છે ખોટા મિત્રો. ખરાબ આત તો તરત દોરી જાય. છે જ્યા જયારે સાચા મિત્રો મહેનત સંસ્કાર અને, પ્રામ આ પ્રાથમિકતા શીખવાડ છે. એટલે મિત્ર પસંદ કરતા સમયે ખુબ વિચાર કરવો જોઈએ.
સાચવી વાત સારું ત.